શશત્રે
હમણાં જ કામ પૂરું. કરીને થોડી વાર આરામ કરતી હતી તું કેજે આજનો દિવસ કેમ ગયો
મ અડધામમાં ગયો ઓફિસ નું કામ ઘરના કામ અને પછી બાળકોની જવાબદારી ક્યારે દિવસ શરૂ થાય અને ક્યારે પૂરો થાય એની ખબર જ નથી પડતી.
હા એ તો સાચું કામ જીવન સતુલન છે બધું સમાતા સમાંતા માણસ પોતાના માટે સમય જ કરી શકતો નથી.
સાચું કહ્યું પેલા તો મને લાગતું હતું કે કામ વધારે કરવું એજ સફળતા પણ હવે સમજાય છે કે શરીર અને મન બંને આરામ પણ જોઈએ
હા નહી તો તનાવધ દી જાય મારી એક સખી તો એટલી વ્યસ્ત રહેતી. ખાવાનો પણ સમય ના રાખતી પછી તબિયત. બગડી ગઈ
એ તો ખરાબ વાત છે હું પણ હવે નક્કી કરીશ કે રાત્રે મોડ સુધી કામ નહીં કરવું પરિવાર સાથે થોડો સમય પસાર કરવો જોઈએ
બો સારો વિચાર છે. હું તો દરરોજ સાંજે મારી દીકરી સાથે તે ફરવા જાવો છો એ સમય દરમિયાન પણ પણ બાજુ એ મૂકી દેઉં છું ને હા બહુ અને ઘરમાં પણ સારો માહોલ
હા.
હા બહુ અને ઘરમાં પણ સારો મહોલ રહે. પેલા હું સતત. કામ જ વ્યવસ્થ રહેતી ઘણા લોકો કહેતા કે તું અ મારી સાથે બેસતી જ નથી.
હદ.
હ પરિવાર સાથે સમય પાછા નહી આવ્યો.
કહ્યું કે પૈસા તો ફરી આવી જ છે પણ સમય નહી આવે.
કેટલી સુંદર વાત કહી ખરેખર જીવનમાં સતુલન તો હોવું જ જોઈએ ને માત્ર કામ કે માત્ર આરામ બંને યોગ્ય નથી.
હા. હવે હું સવારે થોડું યોગા પણ કરું છું. એથી આખો દિવસ સારું લાગે છે.
અરે વા! હું તો ઘણા સમયથી વિચારું છું, પણ શરૂઆત જ નથી થતી.
એજ તો સાચો આનંદ છે. હું તો ઘણી વાર ખાવાનું બનાવતા જે વખતે ઓફિસમાં વિચાર
સાચી વાત છે. એક વાત કહું મને પહેલા લાગતું હતું કે ઘરના બધા જ કામ હું કોરું તો બધુ સારું લાગે પણ હવે ઘરના લોકો કો ને પણ કામ પહોંચી દેવું છો તો દિવસનું આયોજન કેવી રીતે કરે છે? હું દિવસનું આયોજન કરતા પેલા બરાબર વિચારી લેઉ છું. અરે વા! આ તો સરસ રીત છે હું તો બધું સાચું
કરવાની કોશિશ કરું છું.
હા અને મોબાઈલ પણ ઘણો સમય ખાઈ જાય છે. તે તો સાચી વાત છે હા. હું બોલુ શું બનાવો છો પછી તમે?